હલો
હ હુ કેતો તો
હા આ ક્રિએટિવ આર્ટ વાળો સબ્જેક એટલો મસ્ત ને ક્યારે નીકળી જાય આપને ખબર ભી નહી પડે હ એટલો દબાણ કરે છોકરા ગમી જાય કે એ ખીજવ્ય પડે
હમ્મ
કોઈને એમ કે ચાલ ચા પીએ તો કે તારું મોડું કેવું છે જોની ધ્યાન આપ બરાબર, બહુ ખરાબ રાખી જ એ કે એમ એટલે પેલા માણસ નું મન ઉડી જાય.
સાચછી વાત.
હમ હ.
ને પછી આપણને એવુ થાય, એવું ખબર પડે નહી કે આ આનું લેક્ચર છે. કે આ એવો, એટલે ચાલ બસ પતી ગયું એમ. બોવાને મડે જો આપતી જઈ, પછી હવાર ન કરે નું લેક્ચર કેમ નહી હોય.
હા, ઠેલ મે આવવાનો ને. શ કે તલેબરે લચ બ
હમ.
દસ એટલે એક વાગ્યા હોડી, પછી માટે બેઠા બેઠા. સાહેબ હાઈવુડ નની હાઈવુડ નની.
હમ.
કોઈ સાહેબને બોલાવવા નનીઈએ.
હા.
બે ગ્રુપ એઠા ટોન ગ્રુપ એઠા.
હમ.
એટલે પેલા વોચમેનને ખબર પડી ગઈ એટલે વોચમેન કઈક સ્ટાફ રૂમ માં ગેલો લાગે એમ.
હ પૂછો હારું ક્યા લોકો નું શું કરવાનું એમ.
એટલે વોચમેન આવી ગયા. એ તો બસ એસ ડુકે ભાઈ તમારે જવું હોય એટલે અમે ચાર પાંચ જણા જેવા હતા કેમ કે અમને ખબર જ. અત્યારે અમને બસ મરે ન.
હા હાચી વાત.
ને એમ બી આજ હુંધી લેક્ચર બંક મારેલા નહીં એટલે મન તો લેક્ચર બંક મારવાનું
મને મને નહીં ગમે, ઓજું નહીં ગમે, મારે સાત વરસ થાવાના.
હા.
હમ્મ.
લેક્ચર બંક મારવાનું આમ ગમે જ જેવું ની એમ.
હમ.
પન લ ગ કે કોને તમે. તમારે હવે જવું હોય તો જવાય નહીં, અત્યારે સાહેબ નથી
હમ્મ.
તમારે જવું હોય તો જવો.
હમ્મ.
મ સા ભ ખા મજા આવ. તો કદામ કોઈ બે કોઈ એકાદ બે જણા ને. જોવા બીયાર કે સાહેબ કેમ નથી આવ્યો.
હમ
કોઈ જુગ ન ગય અ ડડા ગયા ગય એ.
હા.
ઓણ.
એમાં પેલા ગીયા કરતા હતી તેમાં નજીક. બુટ આ જોુવા ત્યારે ગાડી નાતા હો.
હા હા.
દી હોય એ લોકો ને બહુ ઉટવળઈ જવાની.
હા.
હમ ચન્સ મળળકડી છેે.
જય.
હમ.
જમ દજને પપા ઘરે ખાવા આવે કે.
હા.
સારું નજીક જ મળે.
મારે છે એક. જે જેટલું એને તો મોડું જવાનું વેલું આવવાનું.
હા.
મારે તો જેટલું કરતી છે એટલું તો કરવાનું છે ને એના કરતા વધારે કરવાનું. ગમ દુઃખી કરવાનુંવું. હમ.
તમારે તમારું જોબ વાળું કેવું હોય રે.
જબ બાડુ કેવું હોયલે.
એટલે અમેક એમ ક કેમ્પસન્ટ ઠ ઉચકી લ જાય
હમ અમને એવું નહ હોય અમને એવું નહ હોય. અમારે અમને એવું ખબર પડે કે હવે આપણી આજુબાજુ બહુ બધી સ્કૂલ છે બરાબર. હવેને એવું ખબર પડે કે અહિયાં ટીચરની જરૂર છે. આપણે જોઈય તે.
હા.
જનો એ લોકો ઇન્ટરવ્યુ લઈ આપણને પ્રશ્ન એવ પૂછે.
હા.
તો આપ ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય તો આપણને જોબ મળે એમ. પ્રાઈવેટ સ્કૂલ ની વાત છે કોઈ. કોઈ વળડી લાગભગ સી બી કરીડી દે તું હો.
હા.
અને આ ગવર્મેન્ટની આ એક્ઝામ્સ આવે.
હા.
એમાં આપડણે ફોર્મ ભરવાનું ને પછી એની એક્ઝામ આપવાની ને એ. પઠ જાય તો જી. ક્લિયર થઈ જાય એટલે જોવાનું એવું નહિ પછી ભરતી આવે. માં ન પ્રમાણે એ લોકો ભરતી હતા. હવે એમાં ઓલ ઓવર ગુજરાત માંથી આપણને ગમે ત્યા મકી શકી. દાહોદ ગુજરા કે કચ્છ બાજુ બી જવું પડે એમ પણ પછી. અમુક ટાઈમ પછી બદલી જાય.
હમ
નહી મેરટ માં આપડા આવીય ગયા પછી આપડી બી થઈ ગઈ આપ લાગી બી ગયું પણ પછી પાછો ઓર્ડર આવે ત્યારે આપડણે જવાનું એમ
હા હા
ગવર્મેન્ટની પ્રોસેસ એટલો અમુક સમય તો લાગે જ
હમ બરાબર
હવે એમાં આવું પછી એક્ઝામ બી દર વર્ષે નની લેવાતી હોય અલગભ બે હજાર ત્રેવીસ માં આવેલી પછી આ વર્ષે આવવાની છે
બરાબર
હમ
બરલી માટેને
હમ એક્ઝામ એક્ઝામવી આવવાની એમજવી મા લસ્ટ ટાઈમ આવેલી
હમ
ઓવે આગ નિયમ
હમ બરાબર છે એટલે વર્લ્ડ કપ જે જે વર્ષે આવે ને તે વર્ષ એક્ઝામ આવે ને
કોઈ નોકી ન એનું
બે હાજાર ત્રેવીસ માં વર્લ્ડ કપ બોર્ડ
હમ
બે હાજર ઓગણીસ માં બે હાજર સતાવીસ માં છે
અચ્છા હા મને ખ એવું હમ
સર ચાર વર્ષ વર્લ્ડ કપ
હા
હા તો તમારું સિલેક્શન ન જ ના
અમરે એટલે મીન્સ કે એ પૈતું પછી જોબ મેળવવા હવે જોબ બી મળી ગઈ તો ત્યાં બી પોતાનું આઈડેન્ટિટી બનાવારું બી એ જ સ્ટ્રગલ કરવાનું અને બધે સ્ટુડન્ટ સાથે જે સ્ટ્રગલ કરવાનું છે કે ન કરવાનું છે ક્લાસ બદલાતા રહેશે નવા સ્ટુડન્ટ આવતા રહેશે પણ અમારે તો જે કરવાનું તે કરવાવાનું છે એમ
હમ થાડીી મળી જાય એમ તો સારું પડે
હા એ મળી જાય જોબ ગમે એટલી હારી હોય પૈસા બી વધારે હોય પણ કઈ નઈ એમ પેલું ફ્રી થી બેસીને કરવાનું ને એ વસ્તુ આવે જ નહી હમણા કેમ હ થયા કરીએ બસ આખી લાઈફ એજ સ્કૂલે જવાનું સ્કૂલ નું કામ ઘરે પણ લઈને આવવાનું
હમ
હમ ખાલી વેકેશન મળે એટલું થાય
હ એે ખરું હા અમે એન્જિયર એટલું એમ એવું કઈ નહી એમ કંપની નું કામ કંપની એ ને ઘેર નું કામ ઘેર
હમ એસી મ બેહીને કામ કરવાનું
હા એવું કોઈ મશીનમાં આમ હોય મશીન માં ડેમેજ હોય કોઈ હાથે મગજ કેમ કે બધા હાથે હોય તેવ ભણેલા જ હોય એમ ગોખણ પટ્ટી કરી ને ક્યા થિયરીમાં હોવા થી હોય એટલે હેલ્ બની ગય એવુંય એને પ્રેક્ટિકલ વારું હોય જ એન્જિનિયરિંગ કર્યું એટલે કાચો બી હોય જ નહીં મારો
હમ એવ તો હાચી
હમ્મ એટલે એમ ગ્રુપમાં કામ કરવું પડે તો બ કોઈ વાંધો નહી હોય એ
ના એમાં આવું ગ્રુપમાં કામ કરવાનું હોય ને એવું હોય ને સમય ક્યારે નીકળી ખબર બી નહીં પડે ઇન્ટરેસ્ટ નું વસ્તુ તો એન્જિનયરિંગ લીધેલું લાઈફ થોડીક એમ બઉ એટલું તમારે જેટલું બધું નહી કરવાનું રે
અ મારે તો દર વર્ષે પાંચ સ્ટુડન્ટ બદલા રહે રહી માર્ક્સ ની બી ચિંતામારે તો અમારું બેસ્ટ આપવાનું જ
હા.
પછી પાછું એક્ઝામ લવા એ ના માર્ક્સની બી ચિંતા બદ ટુ જેમ
કોઈ સ્ટુડન્ટ નબળો હોય તો ટી પર્સનલી ધ્યાન પેલ આપવા પડે
હમ્મ
હસે જેવા એ લોકોગનાત
હા વળી
કે એવું બી બની હકે
હમ્મ
કોઈ ક્લાસે જ નબળો હોયને તે તમને આપ્યો હોય કા ફિલ્ડડ થવા છે હોય ને પેલું આપડે કરવાનું હોય
હમ્મ
કેવા છતાં આજ ના મંડળ ને હવે એને અંગ્રેજી વાંચતા નહી આવડતું હોય એવું બની હક
હમ્મ
ઇંગ્લીશ ભણવા તો નહી ભણ પડે તો હવે તો ઈ.
એ ઈંગ્લિશ ના ટીચર ની હોય તો ઇંગ્લિશ આપડે બી લેવા પડે
હવે આઠ મો દહ મો ભણતો હોય એને એક્સ ની વેલ્યુ ફાઈન્ડ કરવા નહી આવડતું હોય
હમ્મ
એંગલ બરાબર બરાબર હોટા નહી હોતું
હમ્મ
પ્રાઈવેટ માં કદાચ છે એવું હોય નહીં
પ્રાઈવેટમાં જતા કોશું પણ છે ને પ્રઇવેટમાં કામ વધારે નહી
હા.
કેમ કે એ લોકો કેટલા એડવાન્સ ચાલતા હોય એ લોકોની વીકલી બિલ લેવાતીઓ એના પેપર કાઢો
હા.
ના. એ બધું વધારે હોય એમ
વીક નહી માં
બધું ઓછું હોય પણ છોકરા લોકો થોડાક ડિફિકલ્ટ હોય પેલું એટલા એસ્ટ્રા ઓર્ડિનરી હોય ને એટલી આપણેે બી વધારે કરવા પડે ને આપણામાં બી એટલું નોલેજ હોવું જ જોઈએ
આઠ નવ દસ ની જવાબદારી આવી ને
હમ
નવમું પટે એટલે લોકો વેકેશન માં દસમું ચાલુ જ કરી જ દેતા હોય ખબર
હમ હમ એટલે આપણે બી વેકેશન ભૂલી જવાનું
એટલે અમે બારમામાં નવ નવ બારમું ચાલુ થયેલું ને
હમ
તો અમે અગિયારમાં જે હવે એટલું ડિસેમ્બર માં જેવું બારમું ચાલુ થઈ ગયેલું બરાબર મેચમાં હવે અમારે અત્યારે અમારે અગિયાર મો જ ગણાય લીગલ તો
હમમ
મારા જે આગલા વર્ષ ના હતા તેનો પણ એક્ઝામ આપવાની તો અમે પાસ પાસ થઈ ગયા તો અમને ભણી ગયા એટલું તો એડવાન્સ અમુક સ્કૂલો એટલી આગળ બી વધરે તો નવમાંનું હો પેલું પૂરું થાય એટલે દસવાનું હો પેલું ધ્યાન આપવાનું
હમમ હયુર માં દસમા વારમાં વળ્યા પર જો આવ હયુર માં તો તો એ લોકોને બહુ લોડ લેવાનું કેમ કે બોર્ડની એક્ઝામ હોય એટલે
હમ વેકેશન તો દસ પંદર નું જ ગણવાનું દિવાળી દિવાળી નું બી ને સમર નું
હમ
પૈસા હવે બે નંબર ની વાત છે
હમ
લોડ તો બહુ પડે
બહુ પડે
થોડીક ડિસ્ટર્બન્સ લાગ્યું કે
હા લાગ્યું શું થયું એ?
ગાડી આઈ.
અચ્છા.
મોટર
અમે નઈ પપ્પા.
હા મોટાપાથી લઈ હું તને બલું કોઈ
હા હા મોટી મમ્મી નું ક્યાં કઈ હતું કઈ. મન નઈ ખબર હતીને એટલે.
હા.
હમ્મ.
હજુ બી લાગે?
હમ્મ, કોઈ ની કોઈ ની કોઈ ની.
હમ્મ. હે? ની